તો
જય શ્રી કૃષ્ણ, હેલો બસ મજામાં છું તમે કેમ છો?
હા હું પણ મજામાં છું, શું કરતા હતા?
બસ અ નની આરામ કરતા તમે શું ક રહ્યા
હા બસ જો ને હું પણ હમણાં બસ ફ્રી થઈને બેઠી છું. અત્યારે તો આપ આપણને મતલબ બધા સાધનો છે આ બધા કેટલા બધા હવે તો, ટેકનોલોજી આગળ વધી એટલે એટલા બધા સાધનો છે કે આપણને બહુ મદદ થે છે ઘર કામ કરવામાં પણ. કે ચાલો વોશિંગ મશીન છે. છે તો કપડાં ધોવાઈ જાય છે, બધું મતલબ મશીનો આવી ગયા છે તો થોડીક આપણને રાહત થઈ છે.
હા એ તો તમે એકદમ સાચી વાતીધીવે મશીન હોવાથી આપણને કેટલી બધી રાહત મળી જાય પેલા લોકો કેટલા હાથ થી ક ધોવા પડે કેલી મનત કરવી પડતી. વોશિંગ મશીન છે તો પછીર આવે છે તો બતનવાની નહી એ પણ ધોવાઈ જાય છે તો આવા કેટલા બધા છે જેથી જેથી આપણને ઘણો બધો ફાયદો થાય છે.
હા, ખરી વાત છે, પહેલાં તો એને કેટલા લોકોને મતલબ કપડાં ધોવા માટે પણ કેટલી મહેનત કરવી પડતી હતી, પછી ચટણીને આ બધું બી સીલવટા પર બધા પીસ્તા હતા પણ અત્યારે તો મિક્સી આવી ગયા છે કે મિક્સર આવી ગયા છે. એક તમે ખાલી બટન દબાવો નહી કે બધી વસ્તુ તમારે તૈયાર મળે, હવે તો જો ને ઝાડું ઓછા કરવા માટે પણ રોબોટ આવી ગયા છે, એટલે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે ને.
હા એજ ને હવે તો મહેનત કરવાનું કોઈ કામ જ નથી હવે ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે કે આપણને કઈ પણ કરવાની જરૂર નથી, પોછાની કે ઝાડુની પણ મશીન આવે છે તો એ પોતે જ જાતે જ પૂરા ઘરમાં ફરીને સાફ કરી દે છે. એ કેટલો મતલબ સારો થઈ ગયો છે કે હવે આપને આટલી મહેનત કરવી પડતી પણ એના ઘણા બધા ગેરફાયદા પણ છે કે આપ પોતેમ આું બની ગયાટ મહેનત કરવા મન ન થાય. આપને કઈ પણ રુચિ કોઈ પણ વસ્તુ રુચિ ના જોવા મળે.
હા આ વાત તો તમારી ખરી છે કે, આ બધા મશીનો આવવાથી આપણને સગવડ ભલે થઈ છે, પણ આપણું આપણું જીવન બહુ આળસું થઈ ગયેલું છે આપણે, બહુ આળસી થઈ ગયા છે કેમ કે બધા કામો બધ આપણે આખું. આખું મશીન પર જ ડિપેન્ડ રહી ગયા છે, વાસણો બી હવે તો ડિશવોશમાં ધોવાય છે કપડાં મશીનમાં ધોવાય છે, હવે તો રોટી કરને બધું જ આવી ગયું છે કે રોટી રોટલી પણ બનાવવાની જરૂર નથી પતિ લોટ બતાવીને જાતે બધું થઈ જાય છે. એટલે બહ આળસુ થ એના લીધે બધી જાત જાત ની પછી બીમારીઓ બી થઈ જાય ને.
હા એકદમ સાચી વાત કઈ કે હવે તો આપને જોઈ શકીએ છીએ કે, એના લીધે કેટલી બીમારીઓ વધી ગઈ છે, કે લોકો આલસી બની ગયા છે તો, એમને કઈ પણ અ વસ્તુમાં આમ છે કે ભાઈ ટેકનોલોજી છે તો બધું થઈ જશે તો લોકોને બીમારી પણ આપણે જોવા મળે છે કે પોતે મહેનત કરતા નથી તો, એમના શરીરમાં હવે બીમારી રોગ ઘર કરી લે છે.
સાચી વાત છે. પહેલાં તો કેવું આમ લોકો મતલબ જાતે બધું કામ કરતા હતા તો એ લોકો કેટલા ફિટ રહેતા હતા, અત્યારે તો લોકો ફિટ રહેવા માટે જો ને એમ જીમમાં અને જઈને કસરતો કરે, મતલબ જીમમાં જઈને એ લોકો પણ એ જ બધી કસરતો કરે પેલા તો લોકો અનાજ પણ ઘરે દડ ઘંટી હતી હાથ વડે ચલાવે એ નથી કરતા હતા હવે તો આપણે, એવું બધું કંઈ કશું કરવાનું રહ્યું જ નથી, તો આપણે ચીમમાં જઈને ઘંટી લડીએ એવી બધી કસરતો કરતા હોઈએ છીએ.
હા એ બધ તો સાચી વાત કરી લોકો, જીમમાં જઈને કસરત કરે છે. ખરે લોકોને ફાવ નહી કરે એ લોકો કઈ નઈ કરતા કઈ કામ નઈ કરતા મળે એટલે
બિલકુલ જો ને પહેલાંના લોકો જે પહેલાંના લોકો જે મતલબ ઘરે કેવું પેલું તમને ખ્યાલ છે. જે પેલું વલોણું વલોણું કરતા
હા.
હા હા જે છાસમાંથી માખણ પર વલણું કરતા તો એમાં પણ એ એમ એમની કેવી સરસ એક્સરસાઇઝ થઈ જતી હતી. પણ અને અત્યારે એ જ બધી એક્સરસાઇઝ કરવા માટે એ લોકો જીમમાં જાય છે. તો જીમમાં પણ આવી બધી પ્રકારની એક્સરસાઇઝ હોય છે.
હા હવે તો જીમમાં કેટલી જાત જાતની એક્સરસાઇઝ હોય છે તો એ લોકો જો પેલા ઘરે એક્સરસાઇઝ કરતા હતા. હવે જીમ જઈને એક્સરસાઇઝ કરવા કરે છે.
હા અને અત જો મારા દાદી મને એમ કહેતા હતા. કે એ લોકોના જમાનામાં તો કંઈ ઇસ્ત્રી વિસ્ત્રી એવું હોતું નથી તો એ લોકો તો લોટામાં કોલસા ભરીને ગરમ કોલસા ભરીને કપડાંથી પકડીને ખબર એવી રીતે ઇસ્ત્રી કરતા અત્યારે તો આપણી પાસે જાત જાતની ઇસ્ત્રીઓ આવી ગઈ છે. સ્ટીમ આયન આવી ગયું છે. તો કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. અને હવે તો મને તો એવું લાગે કે ભવિષ્યમાં મતલબ બધા કામ કર કરવા માટે રોબોટ પણ આવી જશે તો આ લોકો એને આ બધા આ બધાથી થોડોક રોજ લોકોના રોજગાર પર પણ અસર પડશે
તો એના દીધે લોકો બચારા ક્યાં કામ કરશે એટલી બધી મશીનો આવી જશે તો પછી દેશનો શું થશે તો રોજગાર તો વધવાનો જ છે. તો એના લીધે આપણને ટેકનોલોજી વધતા-વધતા રોજગારની પણ સમસ્યા આપણને જોવા મળશે.
હા બિલકુલ પણ સાથે સાથે આપણે મતલબ જો આવું વિચારીએ કે મતલબ ધીરે-ધીરે આખો પેલું શું કહેવાય એઆઈનો જમાનો આવી જશે તો મતલબ જો આખીર માણસે એ માણસે આ બધી મશીનો બનાવી છે માણસે એઆઈ તૈયાર કર્યું છે. એઆઈએ કે ટેકનોલોજીએ માણસને નથી તૈયાર કર્યા કે તો આપણે છે. ને આપણી જે મશીનો છે. ને આપણા આધીન ચાલવી જોઈએ આપણે મશીનોના આધીન ચાલવું જોઈએ. જોઈએ તો મતલબ જેટલા બધા રોબોટ્સ બન છે, તો એના એને એના ઉપર કામ કરવા માટે પણ ઓર ઓ ઓર લોકોની જરૂર પડશે, તો આપણે એવી બધી બી સ્કીલ શીખવા જોઈએ, કે ભવિષ્યમાં જઈને કંઈક નવો રોજ ગારની લોકોને તકો મળે.
લોકોને નવા રોજગાર ની શરૂઆત થાય અને ટેકનોલોજી ચલાવવા માટે ટે એતો લોકો જોઈ જોઈ છે તો આપણને કરવું જોઈએ, કે આપણને થોડાક સ્માર્ટ બનીને એવું નવું કઈ શીખ એ અને એ ટેકનોલોજી કેવી રીતના ચલાવીએ એ બધું શીખવું જોઈએ. અને પછી આપણે તમે જેમ કીધું કે લોટાવાળું, એ પણ પેલા કેવી રીતના હતું કે ભાઈ પ્રેસ એવી રીતના લોકો કરતા ને હવે તો પ્રેસ આવી ગઈ છે. તો સાધન કેટલા વધી ગયા હતા, જેના વધી ગયા જેનાથી આપણને કેટલું મદદરૂપ થયું છે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી અને આ ટેકનોલોજી તો મતલબ ટેકનોલોજીના લીધે તો જો ને આપણે એક ખૂણેથી બીજા ખૂણે, એક દેશમાંથી બીજા દેશે કેવા લોકો સાથે કનેક્ટ રહી જઈએ છીએ. એક બટન દબાવવાની સાથે તો વિડીયો કોલ થઈ જાય બધું. આ બધું ટેકનોલોજીના કારણેજ થયું છે ને
એટલે આપણે કોઈ પણ ખૂણે બેસેલા લોકો થી પણ સંપર્ક કરી શકીએ છે, કેટલા દૂર દૂર પેલા તો લોકોને વાત કરવા માટે પણ, કોલિંગ કરવા માટે પણ, ફોન કટતા હતા, પૈસા કટતા હતા. વાતો પણ ન થતી હતી. હવે તો આપણે એક ઝટકામાં એક દેશથી દીજા દશે વાત કરી શકીએ છીએ, વિડીયો કોલ પણ એક દુ એક બીજા ના મોડા પણ જોઈ શકીએ છે.
હા, બિલકુલ એટલે ટેકનોલોજીએ તો બહુ જ વિકાસ કર્યું છે, કેટલી નવ નવાના સાધનો આવી ગયા છે. હવે તો તમને ખબર છે કે અમુક હોટલોમાં હવે વેટરની જગ્યાએ રોબોટ સર્વ કરે છે.
હા, એજને હવે આપણે જોઈ શકીએ છે કે ટેકનોલોજી વધતા વધતા નવી નવી વસ્તુ આપણને જોવા મળશે જે આપને ક્યારેય પણ વિચારી પણ ન હતી, કે ભાઈ આવું પણ થઈ શકશે.
બિલકુલ ખરી વાત કરી હવે તો બધું શું કહેવાય ઓટોમેટિક ગાડી પણ છે કે ખાલી તમે એમાં લોકેશન તમારી નાખી દો ને તો એ ગાડી ડ્રાાઈવર વગર જા તે ગાડી ચાલે હતા અમારી લોકેશન સુધી મૂકી દ હજુ આપણા દેશ માં એ નથી પણ બહારના દેશોમાં તો એ
આવી ગઈ છે હા હા એ તો સાચી વાત કરી કે બહારના દેશમાં આપણને આવી ગાડી જોવા મળે છે કે જે ઓટોમેટિક પોતે જ ચાલે છે એને ચલાવવાની જરૂર નથી ખાલી લોકો મક પડે છે કે આપકેશન મૂકી દે તો એ પોતે ચાલીએ છે આપણા દેશમાં જુવાર લાગશે આવવામાં પણ આવો પણ ટેકનોલોજી એટલી આગળ વધી જ ગઈ છે કે આપણને ગાડી હલાવાની પણ જરૂર નથી તો એ કેટલી એ સારી વાત નથી આપ. આપ જોઈ શકીએ કે ભાઈ આપણને ગાડી પણ લો
હા આ ટેકનોલોજી મતલબ સારું પણ કરી રહ્યા છે સારું પણ છે કે આપણે નવી નવી ટેકનોલોજીનો આયુષ આવિષ્કાર કરી રહ્યા છેએ પણ સાથે સાથે આ માન છે ને બહુ આળસી થતો જાય છે એનું શરીર હલન ચલન કરવાનું બંધ થઈ ગયું છે કશું એ કામ કરતું નથી એનું બેઠાડું જીવન થઈ ગયું છે.
એ તો એકદમ સાચી વાત કીધી તમે ચલો. કઈ નઈ બરે બીજી વાતો બાર પછી કરીશું હવે થોડુંક કામ કરી લઈએ ધ્યાન રાખજો.